કેમ છો મજામાં હા
ચાલે છે
હા બ રે હમારી એકદમ શાંતિ આજે ત મોબાઈલ અને સોશિયલ મીડિયા ના ઉપયોગો આ ટોપિક પર તમારી સાથે વાત કરવા માંગુ છું.
હા એટલે આજે સંડે હતો એટલે હાથમાં મોબાઈલ જ લઈને બેઠી છું. કે કોઈના મેસેજ આવ્યા ત્યારે આમતો રોસ્તો હાથમાં હોય એટલે ફટાફટ જોઈ ગયા જે સન્ડે હતો બઉ કામ હતું એટલે હવે મોબાઈલ લઈને બેઠા એટલે એટલામાં તમારી રિંગ વાગી સરસ ટોપિક લીધો છે મોબાઈલ વિશ
હા એટલે મોબાઈલ અને સોશિયલ મીડિયા ન ટોપિક છે કે આ પેલા આવી કઈ ટેકનોલોજી નથી એટલે પેલા તમે જોશો કે કોઈ વ્યક્તિને ક્યારે કોઈને ફોન કરવા તો પહેલા તો ફોન કે કઈ હોતું ની એટલે પહેલા પત્રો લખતા પત્ર પણે લખીને પોસ્ટ ઓફિસમાં મોકલવો પડતો એ પછી બીજા વ્યક્તિને પાંચ દસ દિવસમાં પહોચતો પછી એ વાંચે એનો જવાબ આપીને આપણને મોકલે એટલે તમે જોશો કે આખી પ્રોસેસમાં પંદર વીસ દિવસ લાગી જતા હશે અને પછી જેમ જેમ સ્માર્ટ ટેકનોલોજી આવા લાગી સ્માર્ટ ફોન નીકળવા લાગી તમે ક્યાંથી તમે અમદાવાદ થી ડાયરેક્ટ વિદેશમાં બી ફોન કર્યો હશે એક જ સેકન્ડમાં તમારે લાગી જાય. જેને તમે અહિયાંથી ત્યાં બેઠા બેઠા વાત કરી શકો બીજી એક સુવિધાની વાત કરું કે આપણે હવે વિડીયો કોલ બી કરી શકીએ તમારે કોઈ બાળ સગાસંબંધી કોઈ બી તમારે ફેસ જોઈને વાત એવું જ લાગે કે એકદમ રિયલમાં વાત કરે છે તમે જોશો કે વિડીયો કોલની બી નવી સુવિધા આવી ગઈ છે.
સાચી વાત છે પેલા અમે નાના હતા ને ત્યારે અમારા ઘરે ટીવી હતી પણ મોબાઈલ ન હતો કે પેલો લેન્ડલાઈન ફોન પણ નતો પેલા તો પેલા બીએસનલ ના લેન્ડલાઈન ફોન જ આવતા હતા એટલે કોઈનો બી ફોન આવતો તો બાજુ માંથી અમે બા જુ વાળા નો નંબર આપી રાખો કઈ બી અર્જન્ટ કામ હોય કેવી કઈ હોય તો ફોન કરજો. તો એ લોકો કઈ બી કામ હોય તો એ રીતે ફોન કરે પછી બાજુ વાળા ખોલાવા આવે કે તમારો ફોન છે અને ફોન ચાલુ રાખો. સાઈડમાં મૂકી દેતા પછી અમે લોકો જતા તો પછી વાત કરતા પણ એક એ અસુવિધા ઓ કે તો આપડે કોઈના ત્યાં ગયા હોય ને આપડે કઈ બી આપડા ફેમિલી વિશે વાત કરી હોય તો આપડે વાત નતા કરી શકીએ કારણ કે કોઈને આગળ આપડે પર્સનલ વાઈફ હોય કોઈના ઘરમાં આપણે કે વાત કરી શકતા ન હતા એટલે એ થોડી પ્રોબ્લેમ રહેતી હતી અને હવે જે મોબાઈલ તો આપડે ગમે તે આપડે ચાલો બધા બેઠેલા છે બધા છે છતા પણ આપડે મોબાઈલ લઈને બીજે કથી કે સાઈડ ના રૂમમાં કોઈ પાછ ગેલરીમાં કે કશ જઈને પણ વાત શાંતિ થી કરી શકે છે ને કોઈને ખબર તો ફરતી ગુપ્ત વાત હોય તો એક આ ફાયદો થાય છે. અને વિડીયો કોલ જે કહો છો તમે એ આપે વિદેશમાં ગયા હોય કે ટ્રાવેલિંગમાં ગયા હોય કે કશી પણ ગયા હોય તો આપડે એકબીજા સાથે વિડીયો કોલ દ્વારા એ જોઈને પણ વાત કરી શકીએ કે ક્યાં છે કે તબિયત છે શું કરે છે અ એને કઈ તકલીફ તો નથી વિડીયો કોલ દ્વારા પણ આપડે એનો ફેસ જોય છે કઈ વસ્તુ લીધી કરી બ આવી જ તો વસ્તુ તને ગમે છે કેવી લાગે છે તો વિડીયો કોલ દ્વારા પણ બતા જોવા મળે. અને સોશિયલ મીડિયા નું પણ આપણને ઘણો લાભ મળી રહ્યો છે બોલ
અમે તો હું એ કહીશ કે જે મોબાઈલ છે એમાં તમે જોશો કે પહેલા કઈ બી ઇમરજન્સી કે કોઈ બી કામ હતું તો આપણે કોઈને ફોન તોતા નહી એટલે કોઈ જણાવી શકતો નતો જલ્દી હવે તો તમે કોઈ બી તમારા ઘરમાં કોઈ તબિયત બી ફોન કરો એમ્બુલન્સઈ બી ખબ હો તોિવ બા તરત આવી જાય છે જેના લીધે કોઈનો જીવ બચે બી ઘણા લોકોનો જીવ બી બચી જાય છે તુરંત સારવાર મળરી જાય છે એ બધી નવી ટેકનોલોજી ના લીધે ઘણા લોકો ખૂબ જ આગળ આવે છે અને આપને બધાને જ ખૂબ ફાયદો થયો છે
અને એક વાત એ શીખું મીડિયા દ્વારા આપે મોબાઈલમાં યુ તો ગૂગલ ઇન્સ્ટ્રા પર એટલે આમ કઈ બી તમારે નવી રેસીપી શીખવી છે તો તમે યુટ્યુબ સર્ચ કરો યુટ્યુબમાં તમે સર્ચ કરીને લખશો કે મારે આ રેસીપી શીખવી હું મારે જયારે પણ કોઈ પણ નવી રેસીપી બનાવી હોય છે ત્યારે હું યુટ્યુબ પર સર્ચ કરું છું અને લખું છું એટલે એટલી બધી અલગ અલગ જે રસોઈયા જે હોય એ બધા રસોઈયા એ પોતાની રીતે જે રીતે મૂક હોય છે બધી રેસીપી આ આવી જાય છે એમાંથી મને જે યોગ્ય લાગે અને આમ પણ ભલે યોગ્ય લાગે એ બનાવો પણ બીજી જોવું પણ ફરી કે એને કઈ રીતે બનાય છે એને કઈ કઈ વસ્તુની સામગ્રીનો ઉપયોગ કર્યો છે એ રીતે જોઈ અને હું તપાસ કરું ને પછી બનાવ છ તો બધા કે મસ્ત બને છે કેવી રીતે બનાવે કઈ નહી આપડે બી વસ્તુ આવે યુટ્યુબ પર એક વાર જોઈ લેવાની કે આપણને થોડુંક આઈડિયા આવે ને વસ્તુ સારી બને વસ્તુ એની હો જ છે પણ થોડાક મસાલાની ટપ થી અલગ રીતે બનાવવા એટલે આ બધું પણ આપણે લેડીઝ લોકોને ખતું ઉપયોગમાં આવે છે અને ગૂગલ પણ એકદ ગૂગલ ની સુવિધા છે કે કઈ બી તમને કોઈ વર્ડસ છે કઈક વસ્તુ પછી તમારે કશું જોવું છે તમારે ગુગલ મેપ ચાલુ કરી દો છો તો તમે અજાણી જગ્યાએ પણ તમે ગૂગલ મેપ દ્વારા પહોંચી શકો છો આ ગૂગલ મેપની વ્યવસ્થા બહુ જ સારી છે તમે એ લગાવી દો છો એટલે પછી તમને જ્યાંથી નીકળ્યા ત્યાંથી તમા સ્ટાક તો ના આવે આ અહિયાં જગ્યા જોમ શમ આવે છેને બોલે છે તમે કોઈની સહાય વગર કોઈને પૂછ્યા વગર જઈ શકો છો
બીજી એક વાત કરી કે તમે સોિલ મી ઉપયોગ છે હાલમાં ઘણા બધા લોકો પોતાના ધંધા બી એના ઉપરથી ચલાવે છે તમે જો યુટ્યુબમાં લોકોની ચેનલો હોય છે તમે કીધું રેસીપી છે કોઈ કોમેડ વિડીિયો બનાવતો હશે જેને લીધે વિડીયોના લીધે લોકો ખુબ જ એના થી ખુબ જ વધારે પૈસા કમાતા હોય છે અને એમની સાઈડ ઇન્કમ હોવાથી બી એટલી બધી ઈન્કમ હોય છે કે એમાં ખુબ આગળ વધી શકે છે બીજી એક વાત કરું કે તમારો કોઈ બિઝનેસ છે પહેલા તમારે કોઈ બી બિઝનેસ ની એડવર્ટાઈઝ કરવી બાર છાપામાં જવાાવવું પડે પછી રી્ષામાંારે પોસ્ટરો લગાવવાના દીવાલ બધા પોસ્ટરો લગાવવાના પણ હવે એવું કઈ રહ્યું નથી હવે તમે જોશો કે તમે મોબાઈલમાં ડાયરેક કોઈના બી પેજ પર મૂકી દો એટલે તમારે ઓટોમેટિક બિઝનેસ ગ્રો થઈ જાય છે પછી આ તમે જે વાત કરી જીપીએસ એ ગૂગલ ટ્રેકિંગમાં એનાથી તમે કોઈ બી રસ્તો ક્યાંય બી જવો હોય તો ઈઝીલી જઈ શકો છો કોઈ બી કાર્ય કરવું હોય તો થઈ શકે છે પછી કોઈ બી આપણને કઈ બી કોઈ બી વસ્તુનું નોલેજ નથી ક્યાં જેમકે હું અત્યારે કોલેજ કરું છું તો કોલેજમાં કયો કોર્સ લેવાનો એમાં શું આવે એનાથી કઈ કઈ નોકરી મળી શકે એટલે તમે એક જ પ્રશ્ન ગૂગલ છે એને પૂછો તો તરત તમને જવાબ આપી દેશે કે આનો આટલો સમયગાળો છે કોલેજનો આટલો ટાઈમિંગ છે આમાં આટલો સ્કોપ છે એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે એટલે આનાથી ઘણા બધા ફાયદા બી થાય છે
અને ઓનલાઈન હવે તો બધી ઓનલાઈન શોપિંગની આ બધી એપ પણ એટલી બધી આવે છે એ તમે ડાઉનલોડ કરી ડો તમારે ઘરમાં કઈ ક વસ્તુ લા હોય તો એ એપ થી તમે મંગાવાઈ શકો છો એ એપમાં બધી વેરાયટી જોઈ શકો છો પ્રાઈઝસ જોઈ શકો છો કે શું ફેરફ છે આમા આમાં ક્યાં વધારે પૈસા છે ક્યાં ઓછા છે એ એ ખ્યાલ આવી શકે છે અને બીજી વાત એ કે જયારે પેલા પૈસા કોઈને આપવાના હોય. એ ચૂકવવાના હોય તો આપડે રૂબરૂ જોવું પડસે કે કુરિયર કરવા પડતા કે વિશ્વાસુ માણસને આપવા પડતા પણ હવે ગૂગલ પે દ્વારા તમે ટ્રાન્સફર કરી શકો છો કોઈને પેમેન્ટ કરરવું હોય તો પેમેન્ટ મોબાઈલ ઘર બેઠા પાંચ જ પાંચ મિનિટ પણ નથી લાગતી એનાથી પણ ઓછી મિનિટમાં તમે પેમેન્ટ ડન કરી શકો છો એટલે આ પેમેન્ટની વ્યવસ્થા પૈસા પણગ્યા પાછા નથી જત કોઈ ડર પણ લાગતો નથી ડાયરેક્ટ તમારા ખાતા માંથી બેંક માંથી પૈસા એના ખા તા માં ટ્રાન્ફર પણ થઈ જાય છે. અને એ સૌથી બે તમારા છોકરા લંડનમાં હોય કે આઉટ ઓફ ઈન્ડિયા હોય તો ત્યાંથી પણ એને ટ્રાન્સફર કરવા માટે કશે આવવાની કે ફરી બેંકમાં ખાતા નાખવાની જરૂર પડતી નથી એ એના મોબાઈલ થી ટ્રાન્સફર કરી દે છે.
હા બરોબર છે અને બીજી એક મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગની વાત કરીશ તો બીજી એક એ સુવિધા સારી છે કે તમે જે કીધું યુટ્યુબ છે યુટ્યુબ પર તમને જે જોવું હશે એ બધું મળી જશે કારણ કે તમને જેમાં ઇન્ટરેસ્ટથી તમે સર્ચ કરશો. કે જેમ કે સંગીત છે સંગીતના સોંગ સાંભળો હોય તો તમે જે સોંગ લખશો એ તમને ઇઝીલી મળી જાય છે એને કોઈ બી પિક્ચર જોવ હોય પિક્ચર જોશો તો પહેલા તો ટીવીમાં બધા પિક્ચર જોવા પડતા હો હવે તમે કોઈ બી યુટ્યુબમાં કે કોઈ આ બી સર્ચ કરો તો એ પિક્ચર જોવા મળી જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીહીશ તો સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ ફેસબુક એના પર તમે તમારું રીલ બનાવીને યુટ્યુબ પર તમારી ચેનલ બનાવીને પૈસા કમાઈ શકો છો એના પરથી અમુક રીલ્સોને બધી આવે છે જેના લી ધે તમને ઘણું નવું નવું જાણવા બી મળે છે એટલે આ મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા જીવનમાં જેનાથી આપણને ખુબ જ ફાયદો થયો છે.
અને એક વાત એ છે. કે અમુક જગ્યા કે પ્રોગ્રામ ચાલી રહ્યા છે. હા. અને તમને જોવા મળશે કે કોઈ કોઈ પણ લિંક હશે આપશે તો એ તમે લાઈવ વિડીયો તમે એના દ્વારા જોઈ શકો છો. કે અહીં અહીયા પોગ્રામ જે તમારો ધાર્મિક કોઈ પ્રોગ્રામ છે કે કઈ પણ પ્રોગ્રામ લાઈવ છે તો એના દ્વારા તમે લિંક ખોલશો તો ઘર બેઠા તમે કસે બી ચાલતી પ્રગ્રામ તમે ના જોઈ શકશો હ તમે એ પ્રોગ્રામ પણ જોઈ શકો છો. કે આખ સુવિધા બહ જ સરસ છે આપે ઘ બેઠા પ્રગ્રામ જોઈ શકીછે.
અને હું કહીશ કે ટોપિક એવો છે મોબાઈલ અને સોસ સશલ મીડિયા ન કે જેના પર તમે જેટલી વાત કરો એટલી ઓછી સે કારણ કે આપણા જીવનમાં ને બધાના જીવનમાં તમે જો ઘણા બધા ફાયદા થાયને છેલ્લે કઈ ક્યા ટોપિક બતા માય સાથે વાત કરી. ખૂબ આનંદ આવે નવી નવી જાણકારીઓ મળી ને આપણે બીજા કોઈ ટોપિક સાથે મળીશું. ધન્યવાદ.
ધન્યવાદ. આભાર.